હલો, હા કેમ છે
હ હ. અ, યસ, અ, મેં ફેઝ ટુ સે બોલ રહી થી. ગુજરાતીમાં વાત થસે ને? આપડી. હા, બસ, મજામાં, મજામાં, તમે કેમ છો? છ
બસ, હું પણ મજામાં છું. બીજું બતાડો, શું ચાલી રહ્યું છે?
ચાલી રહ્યું છે. હું પૂછવા માંગતીતી, ઓનલાઈન શોપિંગ સારી છે કે ઓફ લાઈન સો અ શોપિંગ સારી છે?
જો એવું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બધે પોતપોતાના હિસાબથી સારી છે. જેને જેવી સગવડ હોય, એ હિસાબથી, એ લોકો શોપિંગ કરે છે. બટ હું અગર પર્સનલી વાત કરું તો મને ઓનલાઈન શોપિંગ થોડું વધુ સરળ લાગે છે.
ઓકે, ઓકે, ઓકે, ઓનલાઈન તમને બઉ મતલબ, તમને સરસ લાગે છે એમ?
હા, મલબ ઈઝી છે.
ઈઝી છે, કેમ કે એમાં આપડે બધું પાછું રિટર્ન પર આસાની સી કરી સકીએ છે, આપડે જવું નથી પડતું. ઓકે, ઓકે, ઓકે.
હમ, હમ, એમાં પણ એવું હોય છે કે જો ઓનલાઈન શોપિંગ તો સરળ તો છે જ અને ઘરે બેઠા જ વસ્તુ આપણેે મંગાવી શકીએ છે. બરોબર ને? અને ઓફલાઈનની વાત કરું તો, ઓફલાઈન શોપિંગમાં વસ્તુ ખરીદવા પહેલા તેને અ જોબી અ જોવી ને એને સ્પર્શ કરીને, અને આપણે એની ચકાસણી કરીને, આપણે લઈ શકીએ છે. મતલબ, એનો ફાયદો તો છે જ ઓફલાઈનનો.
હા, સાચી વાત છે બટ તમે પ્રિફર અ, અ ઓનલાઈન શોપિંગ કરો છો? બટ એક એમાં તમને એવું નથી લાગતું કે ક્યારેક ક્યારેક પ્રોડક્ટ માં જો કે એમ સાઈઝ જેવી બતાવે છે કે એક્સ એલ એલ લાર્જ એક્સેલ તો એમાં થોડું ઘણું
હા, હા હા આવે છે. કોઈક વાર એવું હોય છે કે ઓનલાઈન શોપિંગમાં છે ને ફોટો કોઈક બતાડે છે પ્રોડક્ટ કોઈ બીજું આવે છે, તો એવું થાય છે અને સાઈઝમાં પણ કોઈ વાર મતલબ ઉપર નીચે થઈ જાય છે. એટલે હું મતલબ નાઇન્ટ ટુ એ છે ને એકસાઇઝ મોટી જ મગાવું. કે જેથી મને સરળતા થી આવી જાય. અગર એ અગર પ્રોપર પરફેક્ટ માપ થી મોટી આવી જાય તો હું રિટર્ન કરીને એની નાની સાઈઝ મંગાવી ઉ છું, હું મોસ્ટ ઓફ મોટી સાઇઝ મગાવું છું, અને હમ બોલો.
આમ છે જે ઓનલાનમાં ક્લોથની અપેક્ષા આપણે એમ કહીએ કે ઘરના યુટેન્સિલ જે મગાવ એ સારા પ્રોડક્ટ આવે છે ને, એ કમ્પેર ટુ આપણે ઓફલાઈન જે લેવા જઈએ તો એ થોડા મોંઘા પડે છે આપને આ પડે છે. આપણને. ઓનલાઈનમાં એ એ બધા થોડા આપણને સસ્તા
હા એ વાત તમારી સાચી છે ત્યાં આપણને સો ડિસ્કાઉન્ટ મળે જાય છે, હ અને ઓનલાઈન શોપિંગ કરીએ આપણે તો બધા રિવ્યુ વગેરે જોઈ ગ્રાહકોના રિવ્યુ જોવાના વિડીયોઝ જોવાના, ઓરિજનલ ફોટોસ જોવાના, પછી કોઈ વસ્તુ તુને બાય કરવાની. છતાંય ક્યારેક તો ફોટોમાં જે દેખાય તે વાસ્તવમાં અલગ બનીકડે છે. બટ આવું કોઈક જ વાત થતું હોય છે એમ.
ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ચલો તમારારા બે પક્ષમાં મતલબ વિચાર છે કે ઓનલાઈન બી કરી શકાય છે ને ઓફ ઓફલાઈન બી કરી શકાય.
હા જો ઓનલાઈનમાં છે ને આપણને ઘણો સારો ડિસ્કાઉન્ટ ના ઓફરો પણ મળતા હોય છે. પણ એની બાજુ અગર તમે ઓફલાઈન જોવઓ તો દુકાનદાર માં પણ આપડે ભાવતોલ કરીને સારો ભાવ મેળવી શકાય છે. અને જો આપડે કહેશે કે મતલબ આ ઓનલાઈન છે એ લોકો માટે જે લોકો બાર માર્કેટમાં જાય ને નથી ખરીદી શકતા જેમ કે કોઈ હાઉ હાઉ સોરી
અ બ હા જોબ હા નોકરી વાળા માણસો એમના લીએ જે જેમને જે એમના પાસે ટાઈમ નથી હોતો.
હા એ લોકો માટે બેસ્ટ છે ને અગર જે હાઉસ વાઇફ છે એ તો એ લોકોને આપણે જેમ કે તમે છો હું હું છું આમ સાથે મળીને જઈએ અને મસ્ત શોપિંગ કરી આવે ભાવ કરીએ ખ નાસ્તો પાસ્તો કરીને આવી જિયામ. તો એ પણ સારું છે આ કોઈ હોય તો.
તો તો સાથે હોય તો શું ભાવ કરાવવામાં પણ સારું.
હા અને તમારું બી ઓપિનિયન હોય મારું પણ હોય તો આપણેે એક બીજાની પસંદ થી કઈ વસ્તુ લઈ પણ શકીએ. કીઅ છે. હા અને ઓનલાઈન શોપિંગમાં છે સૌથી મોટો ફાયદો સમયની બચત છે. એ આપડો સમય બચે છે. હા અને ઓફલાઈન શોપિંગમાં ઈ છે કે વસ્તુ તું તરત મળી જાય છે અને આપણેે છે ને ડિલવરીની રાહ જોવી પડતી નથી.
હા ડિલવરી ની રાહ નથી જોવી પડતી એ પે તમારી સાચી વાત છે મને તો બે પક્ષોના આપણા મતલબ વિચાર છે જો ઓફલાઈનમાં શું આપડે જઈને જોઈએ વસ્તુ તું હા જસ કપ કપડાં લેવા જઈએ.
અજ કપાય છે અવાજ કપાય છે હા હમણાં આય્વો.
આપણે કપડા ને એ લેવા જઈએ તો એ આપણે શું જોઈને લઈ શકાય બટ જો હું આપણે પર્સનલ કું કે ઘર ઘર વસ્તુઓ લેવી હોય જે સા જો કે શોભાવાળી જે ઘરને સારું રાખે એ બધી હું ઓનલાઈન દેવાનું પસંદ કરું છું કેમકે એમાં ઓફર બહુ બધા મળે છે.
હમ્
એમ કે આપડે એમ ઓફ ઓલાન લવા જઈએને તો એનું પ્રાઇસ પણ બહ બતાવે છે એજ વસ્તુ આપડી મતલબ એમાં આપણાને સસ્તા માં પડી જાય છે. કાપડ અને ઘરની ગ્રોસરી જો લેવા જઈએ ને એ ઓફ. ફ્લાલેી જોઈએ. બાકી વસ્તુઓ ઓનલાઈન લઈ શકાય છે.
હા લઈ શકાય સાચું કીધું પરંતુ છે ને ઓનલાઈનમાં છે ને હજારો વિકલ્પો આપણને એક જ જગ્યા મળી રહે છે. કે આપણને અ એક જાણે કે કંઈક લેવું છે મિક્સર હોય છે કેક આપણે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ લેવી છે તો આપડણે અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ પ્લેટફોર્મ પરથી આપણે એમની તુલના કરીને બધું એક જ ઘરે બેસા આપડણે જોઈ શકીએે છીએ. એમાં ને એમાં આપડે માર્કેટ જે તો અલગ અલગ દુકાનોમાં આપણને ફરવું.
હરવો પડે છે એ તમારી વાત સાચી છે. કે એું મારું પોતાનું ઉદાહરણ આપું કે હું અ પ્રિન્ટર માટે શોધી રહી છું. તો હું હમણાં એજ જોઉં છું કે કેવા રિવ્યુ આવે બધા ફ્લિપ કાર્ટ એમેઝોન એમાં પર પછી હું વિચારું છું કે ઓફર ડિસ્કાઉન્ટ આવશે ત્યારે
હા હા હા એમાં આપને એ ફાયદો હોય છે કે ડિસ્કાઉન્ટ મળતો રે છે હ અને ઓફલાઈન માં છે ને આપણે માર્કેટમાં કરવાની આપણને છે ને અલગ જ મજા હોય છે અને ખાસ કરીને જે કઈ ફ ટેબલ ચાલતું હોય ત્યારે તો માર્કેટમાં જવા
મજા આવે છે, સારી વાત છે, અને એમ કે ઓફલાઈનમાં શું જો શોપ ઉપર ડિસ્કાઉન્ટ નહી રાખે ને તો ગરદી બહુ માણે મતલબ પગ મૂકવાની જગ્યા
હા, એ વાત છે, એટલે ત્યારે આમ થાય કે ચાલો ને આપણે ઓનલાઈન જ બધુ મંગાવી દીએ
તો બે પક્ષો આપણી આપણી જગ્યાએ ખરે મતલબ બરાબર તુલના આપે છે,
અવાજ કપાઈ ગયો તમારો, હા એવો બોલો
બરોબર તુલના આપે છે, એમ કવું છુ
હા હા એ વાત તમારી સાચી અને કોઈ વાર છે ને એવું થાય છે, કે ઓનલાઈનમાં આપડણે કપડાં મંગાવીએ છી ને તો એ ક્યારેક છે, તમે કીધું જેમ સાઈઝ નું પરફેક્ટ સરળતા થઈ જાય હમ્મ એવી વેબસાઈટથી મંગાવવાનું મે તો કોઈ કોઈ એવી હોય છે, કે જ્યાં રે તને નથી થતું
સાચી વાત છે, એમાં પણ પૈસા ડૂબી જાય એવું થઇ જાય છે, પછી ઓ
અને આપડ કઈ ઇલેક્ટ્રોનિક સામાન લેવું હોય, એ છે કે ઘર ખરીદીની વસ્તુઓ લેવુ હોય તો એ ઓનલાઈન શોપિંગ એ ખુબ સારું છે.
ના સાચી વાત છે, સાચી વાત છે ઓકે ઓકે ચાલો પછી મળીએ, આપડે હને જય શ્રી કૃષ્ણ.
હ ના અને તમે હાલો હા હા મતલબ મેં આમ કેવું છું, કે તમને આમ કયું ગમે છે, ઓનલાઈન ગમે છે કે ઓફલાઈન ગમે છે, તમારા હિસાબ થી કયું સરળ હશે
મને તો જો હું જે જગ્યામાં રહું છું, ને એ પ્રમાણે મને ઓનલાઈન ગમે છે, કેમ કે હે અમે એવા થોડા એરિયામાં રહે છે ને કે અમારે કઈ વસ્તુ લેવા જવું એના ભાવ મતલબ મને રિક્ષા ભાડોને એ બધું થઈ ને વસ વસ્તુ ડબલ ટ્રીપલ થઈ જાય,
હા, એટલે તમને એવું ઓનલાઈન જ સારું પડતું હશે,
પડે છે કે એમાં કે ઘર વતે વસ્તુઓ આવી જાય.
હા અને એમેજોન ઓનલાઈનમાં તમે આવાજ બરાબર કે દે અને ઓનલાઈનમાં પેમેન્ટ પણ આપડે ખૂબજ
અહ અહ હા એમાં શું છે હા પેમેન્ટને આ એક સમયે આપણા પાસ કહ જે જી પે માં એમાઉન્ટ ના હોય તો કેશ ઓન ડિલેવરી રાખે તે પાંચ છ દિવસનો આપને સમયગાળો પણ મળી
હા પણ તમે જોયું છે કોઈ વખત તામાં છેતરપિંડી પણ થઈ જાય છે. અહ ફ્રોડો થએ થઈ જાય છે તો એનાથી આપણને સાવચેતી રાખવી જોઈએ નહી? કે અહ વિશ તો ન અહ વિશ્વ અહ વિશ્વસનીય જે અહ વબસાઈટ હોય છે એ એપ પરથી જ આપણને ખરીદી કરવી જોઈએ.
અહ સાચી વાત છે, સાચી વાત છે.
આપણને બ પૂછવું જોઈએ નહી હા અને તમને આવું નથી લાગ તો કે આપણે કે જે આપણે મહત્વનું આ વાત છે કે જે સ્થાનિય બજારોમાં આપણા અહ જે વેપારીઓ છે એ લોકોને પણ કોઈ વાર આપણો ફાયદો થવો જોઈએ નહીં શોપિંગને લઈને.
થવો જોઈએ પણ એ શું છે એ એમના બ્રાહ્વ પ્રમાણે જે આપણને ભાવ આવે એટ ક્યારે પણ આપણા ભાવને એવું જ રાખે છે કે એમને ફાયદો થતોય એ આપણને જો જે વસ્તુ ચારસો ની હોય ને એ પેલા થી જ આપણને ચ સાતસો ની કે ત્યારે તે આપણે કમ ઓછા કરાવતા કરાવતા એમ એને એમના ભાવ ઉપર આવી જઈએ છે તો એમને તો ફાયદો જ હોતો હોય. ક્યારે પણ વેપારી બોકો ના રહેતો હોય.
હા એ વાત તો તમારી ખરી છે અને જ્યારથી આ ઓનલાઈન નું બધું આવ્યું છે ત્યાં તો આપણું કામ પણ કેટલું સરળ બની ગયું છે ને આ બ્લિંક કીટ અને ઇન્સ્ટામાર્ટ અહ દ્વારા આપડે કેવી ઝડપથી બધી વસ્તુઓ ઘરે લાવી શકીએ છીએ. પાંચ મિનિટમાં આપણા ઘરે આવી જાય છે.
પાંચ મિનિટમાં બધું ઘરે મહેમાન આયા હોય તો એ પણ નાસ્તો પણ મળી જાય ઓનલાઈન કરો તો પેલા શું લે સારું છે. એવું છે એમાં શું ક કલશું? બીજા મનુષ્યને મતલબ માનવને બ પણ, આમ શું કેહેવાય વ્યવસાય નો તો મળે જ જે કામગિર્દી પણ મળે જ છે ને. રોજગાર પણ મળે છે ડિલવરી બોય એ આવે છે એમને તો મળે જ છે.
હા એતો છે, અને જો આપણે સમય બસ બચાવવો હોય, અને બ વધુ વિકલ્પો જોતા હોય તો આપણે ઓનલાઈન શોપિંગ જ કરવી
હા સાચી વાત છે સાચી વાત છે.
હાલો. હા અને અગર તમને કોઈ વસ્તુ ચકાસી ને એને સ્પર્શ કરીને ખરીદવી હોય તો, ઓફલાઈન શોપિંગ કરો. હા, ચાલો તો આપ આપણે પણ છે ને બંનેના ફાયદા લઈને આપણે વધુ સારી
હા બે વ બે પ પક્ષો ને જોઈને આપણું જે અમા હિતું એ વસ્તુ આપડને ઉપાડવાની, ઠીક છે ઠીક છે ચાલો મળીએ મળીએ હે જય શ્રી કૃષ્ણ.